હેલો હા સ હા સરોણ ભાઈ તમારો અવાજ આવે છે મારો અવાજ આવે છે. હા.
તમે થોડી પેલી પ્રવાસ વિશે તમે માહિતી આપો ને
હા પરવાસ વિશે હું તમને માહિતી આપું કે જેમ કે આપણે આ જે અમે એમાથી અમે ન નવ થી બાર ની અમારે ત્યાં સ્કૂલ છે અમારા ગામમાં ત્યાં સ્કૂલ માં ત્યાં અમે બારમું ભણતાતા ત્યારે અમારે એક સરે પ્રવાસ કર્યા છે. તે દિવાળી ઉપર પ્રવાસ કર્યો હતો ત્યારે પછી મને એ તે આગળ એક મહિના મોર જઈયે. અ આગળના મર્તે કરતા હતા ત્યારે મને એવું જ લાગતું હતુ ફરવા જ જા છો અ મોજ કરજો ફરવા પચાસ સો મે મોજ કર. કે અમે એટલી મજા કરતા હતા ત્યાં અમે પરીક્ષા આપી ને પછી જે પરીક્ષા આપીને જે દિવસે નીકળવાનું હતું ને એ દિવસે અમે હ એ દિવસે પહી અમે ઠેલા પે કર્યા. ઠેલા ની અંદર જે અમે પાઈ અમારે ત્ર એક બે ત્રણ ચાર જોડે કપડાં લીધા પછી સાબુ લીધા પછી જેની અંદર રૂમાલ નાવાના રૂમાલ લેધા પછી અલગ અલગ પરફ્યુમ લીધો અને જે અલગ અલગ ખાવાની વાનગીઓ લીધી અલગ અલગ રીતે અમે ત્યાં નીતિન ભાઈ ત્યાં સમય પહોંચકી ગયા ઠેઠ અમારા નિશાળે નિશાળે પોખી ગયા પછી અમે સાં સાંજે મસ્ત એક લક્ઝરી આવીને ઉભી પણ ત્યાંમાં બેસવાની પણ મજા આવી છે જેમ કે અમે ત્યાં બેઠા એટલે એ ગણતરી કરીને જે સર અંદર લકઝરીમાં મુકતા હતા તે એમાં પહી જે જે રા બીજા મિત્ર હતા ને બીજા મિત્ર ની અંદર જે અમે એમની સીટે અમે લઈ લીધી હતી કે કે ઉપર બેસવાની એટલી મજા આવે કે તમે વાત જવા દો ઉપર બેસીને અમે એટલી મજા કરી એટલી મજા કરી કે ઉપર બેસ્યાને તોમે અમે ત્રણ જણા હતા ત્રણ જણા ની અંદર કોને પણ ત્યાંથી હેડ્યા ને એવી રીતે અમે બહુ મજા કરી ત્યાં સરકરે હ જેમ કે પ્રાઈવેટ સ્કૂલમાં થી જે પ્રવાસ કર્યો ત્યામાં બહ મજા આવી મને
એમાં અમે પણ પ્રવાસી ગયા હતા દિવાળી ઉપર દિવાળી ઉપર ગયા. એટલે અમે બધું પેલા ઠેલા પેલા બધું પેક કર કપડા વાલેવાગ અને બધું
હે.
હા પછી કપડા અમે લેવા ગયા. કપડા લાવ પછી બે ત્રણ ભાઈબનો હંગ જ કપડા લેવા કપડો લઈ ને પછી ત્રણ ચાર જોડી કપડો લીધો કપડો લઈને પ્રવાસમાં જેમ કે સોમનાથ છે એ સાઈડ બધા ગયા આખું આખું ગુજરાત ફરી લીધું. તો અમે તો આખું ગુજરાત એટલે કોણ ને મહિના જેવું ફરવા ગયા પછી અમે
હેલો અવાજ આવી રહ્યો છેને
હા તમારો આ છે બોલો બોલો
હા પછી અમે ફરવા ગયા ફરવા ગઈને પછી અમે એની આ અમે ઘણું બધું અમે ઉત્સાહિત હતા બધા ભ કે જશું ને કરશુંને અ મોજ કરશુંને પ લક્ઝરી લક્ઝરી બે હતી છોકરીની એયા અલગ અલગ
હા હા.
એમાં અમે ઘણા બધા છ બધા અમે ધોરણ બારમાં ભણતા હતા. એમ બધા બધા બાર ધોરણ બાર વાળા ભઇ ઓ બધા ભેગા હતા ભેગા બધા ઘણી બધી મજા કરી અને કોને પસે મે દસ વાગે કે નીકળી ગયા નીકળી ગયા પછી અમે હ ત્યાંથી પછી અમે ફોન બોન તો સાબે ના પાડીટિ પણ અમે લઈને આયાતા પછી પછી કોને ક્યાં ઉપી રાખી હતી પછી અમે શટબોર્ટ ગાઢીને બ ઓમ બોડ બધું બતાવતા હતા ચાય બી અમે બસ ભી રાખી બસ ભી રાખી પછી અ થોડા બોલ્યા અને એવું કર્યું એટલે અમાને તો નતા બોલ્યા બીજા લોકો ને બોલ રા લીધે એ બધા એવું થાય ગયું પછી અમને હોટલ ઉભી રાખી બસ ને પછી વઠ. ટલી ઉભી રાખી પછી અમે ફોટા બધું પાડ્યું.
તમારી પણ વાત સાચી છે જેમ કે અમેવી રીતે ગયા હતા આપે ઓમ તો આપે બધા સંગા થતા હતા. આપડે સંગાત હતા એક મો હતો ને એક વિશાલ હતો આપણા આપણા સૌ વાની અંદર જેમ કે હોયથી ર મંદિર છે જે લક્ઝરી ગાડી ઉપડી ત્યાંથી એક પાછી આગળ દિયોદર ની આગળ ત્યાં ઉભી ત્યાં ઉભી રઈ ને પછી ત્યા નાસ્તો બીજો કર્યો પછી રેડબુલ ભીધું જેમ કે આખી રાત જાગતા રહ્યા પણઘ્યા ન એ બહ મજા આવી જતી હતી ત્યાં ઊંઘ્યાને મજા કરી જેમ કે એ રીતે મજા મજા આઈ કે આપડ એમ જે સ્વર્ગમાં ફરવા ગયા હોય એવી રીતે મજા આવી ગઈ પછ આખી રાત જેમ કે ગાડી ચાલી ગઈને અંદર એવા એવા એ અંદર મ્યુઝિક મારેલા હતા જેમ કે વગાડે જોઈને મજા આવે વગાડે જોઈને મજા આવે અલગ અલગ રીતે બેવફાના ગીત છે જેમાં અલગ અલગ રીતે ગીત વગાડ્યા અને ત્યાં પણ મજા આવી. અને એવી રીતે આપણે નાચ્યા અને મજા કરીને હ તમારી પણ વાત સાચી છે જેમ કે આપડે બોડી ઉખાડી કરીને ત્યાં બતાવતા હતા પણ આપણે આપણેે જે તાકાત આપડી બતાવતા હતા તાકાત બતાવતા હતા પછી જે સર એક બીજા પૈને પકડ્યા કે જેમ કે ત બોડી કેમ આવે તો અમારે તાકાત કેમ આપડે જે આપણેે હતા આપણ ના કીધું પણ જે બીજો માણસ હતો ને એને કીધું. એને ગીતો ક એને એ હાવ લેવા દેવાગર બચારો લેવ રહી ગયો હાવ લેવા દેવા વગર બચારો લે રોયા કુડ થઈ ગયો રોયા કૂડ થઈ ગયો એટલે ઉમમ અ એને એવું થયું કે ના હું નતતો કે મને છે એમ કીજું ન એમ થઈ ગય ને આખો ગુસ્સો ને ગુસ્સો બધ મગીશ માં પરી ગય બસ આપડે મજા કરીને એમ એવી રીતે આપડે મજા કરીને ફર્યા. એવી રીતે આપડણે મજા કરી જેમ કે આપડે પછી ત્યાં આખી રાત લક્ઝરી ચાલે ગઈને આપડે ત્યાં અલગ-અલગ સાધનો હેડતા હતા પછ ટોલ ટેક્સ આવતા હતા પસંદર ગીત વાગતા હતા. એવી રીતે આપ આપણે પણ મજા કરી રમ્યા અને વળી એક જગ્યા આવે તો વળી ત્યાં ઉતરી. ગયા અને ત્યાં વળી ફરવા ગયા અને એવી રીતે પણ આપડે મજા જેમ કે તમે મજા કરી હોય ને એ મને કોહ.
હા એટલે અમે એમાં ઘણી બધી મજા કરી એમાં અમે અમે બે જણા ને એ બધી તાકાત બતાવતા હતા અને બચારવા અમારા લીધે લેવરાઈ ગયો લેવરાઈ ગયો એટલે એને ઘણું બધું સાહેબ સંભળી દીધું અને બધું કરી દીધું અને પછી અમે આગળ ગયા આગળ જઈ ને પછી અમે આગળ વધા ને અમે પેલા ક્યાં આપી ગયા તા ક ક્યાં ગયા ત આપે પેલા.
હ આપડે ગયા હતા દ્વારકા.
દ્વારકા પેલા તો આપે દ્વારકા ગયા દ્વારકા ગઈ ને પછી અમે બધા એક. સાહેબ પણ હતા મુકેશબ મુકેશહેબ બ અહી આપડે બધા. એક રૂમમાં રહ્યા તા એક રૂમમાં રહીને બે.
હા બોલો બોલો સરોણ ભાઈ બોલો.
એટલે મેં કઈક રમ રઈનેર્યા હતા.
બોલો શરણ ભાઈ બોલો બોલો.
તમે થોડુંકો
તે હું એમ કેતો હતો જેમ કે આપડે ત પણ વાત સાજી કરી. જેમ કે આપે મુકેશ સાહેબ હતો એ આપણી ટીમ વાળો હતો જેમ કે આપણી ટીમનો જે સાબ બોલે એ એનું ડાયરેકથિ કાપી જ નાખવો તો તું મારી સંગાત આવું કેમ કરે આપણે આપણે આ છોકરા મારા છે આ વિદ્યાર્થી મારા છે બધા છોકરાઓ બધા મારા છે અને તું કેમ આટલું બધું બોલે છે એમ એમ ચાલે જ ને મુકેશ સાહેબ એટલે આપડો ડોન કેવાય આપડો સાથીદાર આપડો બોડી કાર્ડ કેવાય બોડી કાર્ડ એ બોડી કાર્ડ એવો કેવાય વાત એવી છે કે આપડણે અલગ અલગ રીતે છકડામાં ફરવા જતા ત ને છકડાની
હા
હા એટલે આપડે છકડામાં ફરવા જતા તાને એટલે પછી છકડા માં ગયા હતા અને આ બધું પેલા પેલા બધું ફરી લેતા હતા પછી આપે આપડો મુકેશ સાહેબ ડોન કેવાય ને ડોહન એ ડોન કે કે હવે કઈ જેવો. એ કોઈ જોવા લાયક કોઈ પેલું છે જ નહી એટલે કે બધા પાસા જ જા પાસા જ જા
પછી એને અમે જાફરી બાફરી ખવરાવી હ હા
હ ત્યાં ડેમ જોવા જયા પછી જેમ કે ત્યાં અ ત્યાંય પણ માછલા હતા એવા માછલા હતા કે બધા લોકો મમરા નાખતા મમરા નાખીને માછલા ના મમરા ફરતા હતા એ મમરા ભરીને પછી જો એ એમના હવી લન્ડીય પાડે કે જેમ કે. અલગ અલગ અલગ રીતે જોવાની મજા આવે બસ કે મુકેશ સાહેબ આપને એમ કેતા આવ આવો કથરળો જોવા જવા જ નહી એ ળો એ વાત સાચી છે તમારે પણિયાળો ના જોવા જવાનુંને કે આપડે કઈ વાળતા હોય પછી આપણે વાળતા વળી ગીધું આપ જાફરી બીજી કાંધી આપે સોપારી બીજી ગાંધી ને એમ કરીને ત્યાં વળી સકડા વાળાને આપડું પોણી ચડાવતા હતા કે તમારો આપડો છકડો રીયોને ને ઈ ઉતવાળ માં હાકવો જોઈએ એવા ઉતવાળ માં હાકવો જોઈએ આપ કોઈ કોઈ પાછળ રહેવું ન જોઈ હું પાછળ થી પચાસ રૂપિયા એમને આપુ આપી દઈશ વધારે પછી એવી રીતે એમ કહીને આગળ ન આગળ જવા દે કે એ એવી રીતે વિલાવે કમ કે મુકેશ આપડો ડોન કેહેવાય એવો ડોન કેવા ર કે તમે હા વાત જ જવાદો
અયકોક વખત આપણે ગીરનાર એ આપડે ગિરનાર ગયા ને આપે ખબર રાત રહયા ને પછી ઝઘડો થઈ ગયો અને ડોન આવી ગયો લાકડી લને ચલો કે તોન મોન બધા આપે આકાશને બધા ચલો કે લાંગડે લઈને મારીએ એમને દિવાળી ના દિવસે તો ચેટા પેટા આપડે ઘણું બધું ધમાલ કરીને ખોડિયાને આપી મજા કરી કુદકા મારીને ઓમને તેમ ને મજા કરી એટલે ઓમ કોન ઓમ જેવી મજા ખબર કઈ
હા
પછી ફવારમાં ગિરનાર જ ગિરનાર જઈને પછી પછી આપડે આમે મુકેશ સાહેબની ટીમમાં આપણે મુકેશભાઈની એમાં એટલે બીજા એક જગ્યાએ જતા રહ્યા જે લિપ જતી હતીને ત્યાં ત્યાંથી અમે પછા આવયા પાસા આવીઈને પછી અમે કોને ત્યાં પછી અમે ચાલવા મળ્યા મને એવી ખબર નથી પણ પછી એ તમે થોડું માહિતી આપો
હ મારે એ માહિતી છે જેમ કે તે આપડે ગિરનાર ની અંદર જ ફરવા લાગતે જેમ કે સવાર માં એટલા વેલા ઉઠ્યા કે આપડે આપડે જ ચડી જવું છે બધા પાછળ રહેશે બધા પાછળ રહેશે એ ચાલશે પણ આપડે ચડી જવું છે આપે ત્યાંથી પછી વહેહલા ચાર વાગે ચડવાનું ચાલુ કર્યું પછી ત્યાંથી ચડ્યા પછી અલગ ત્યાં એક લીપ ગોઠવેલી છે ત્યાં પહાડ ની અંદર એ પહાડની અંદર એવી લિફ્ટ ની અંદર ગોઠવેલી છે કે ત્યારે તમે ત્યાં લીપમાં છે મુકેશ સાહેબ બાબા આપને લઈ ગયો હતો કે આપડે ના ચલો આપડે લીપમાં જવું છે પણ ત્યાં લિપનો એવો ભાવ હતો કે આપડે ચડી તો ગયા પણ ત્યાં વળતા ઉતવવા ની બહુ તકલીફ પડી જેમ કે આપડણે ચડતા ચડતા આપડે આગળ ગયા ને વાંદરાઓ ને એવી અલગ અલગ છે જાનવરો જોવા મળતા હતા એ જાનવરો જોવા મળ્યા ભાઈ આપણ ઘણું બધું મગજ માં બેઠું કે ના બધું પ્રાકૃતિક જીવન છે ને બધું બહુ સારું છે અલા ઉપર ગયા એટલે સારા સારા વાદળો એવી અલગ જ રીતે મજા આઈ તી
હા એ વાત સાચી એમાં એટલે અલગ અલગ રીતે મજા આવી અને બધા વાંદરાઓને એવું બધ જો જોવા મળયુ એટલે આપણને બધી ખબર પણ પડી ખબર પડી એટલે આપણે બધુંમ જોવું જોયેલું જોયેલું લાગે ને બધું સારું એવું વાતાવરણ હતું અને બધું
હા હા
હા પછી અમે ત્યાં આપડે પછી નીચે ઉતર્યા નીચે પછી અમે થોડા મોડા ઉતર્યા મોડા ઉતર્યા પછી અને અમે તો મોડા મોડા ઉતરી ને સાહેબ પછી અમારે ગોતવા આવતા હતા પણ અમે પછી આવી ગયા પછી અ જેથી અમારે એક સાહેબ હતા એ ચડી નાતા ગયા નરસિંહ સાહેબ બતા વછ વાતાયા એને એને બધી એટલી કોઈ તાકાત નથી ચડવાની એટલે ઈરે સડી ના લીધા અને પછી પાસા આવી ગયા પાસા આવી એટલે ઈરે લંગડા થઈ ગયા લંગડા એટલે પછી.